કેમ છો?
હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે આપણેે ખુબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરીશું. વોચિંગ મુવીઝ વર્સિસ રીડિંગ બુક્સ આજે ઘણા લોકો મુવીઝ જોવા પસંદ કરે છે. જયારે ઘણા લોકો બુક્સ વાંચવાનું પસંદ તમને શું લાગે છે?
જો મારા માટે તો, બંનેની પોતાની અલગ અલગ ખાસિયત છે. કારણ કે મવીઝ જોવાથી આપણે મનોરંજન સાથે સાથે વિઝ્યુઅલ એક્સપિરિયન્સ પણ મળે છે. ને જયારે બુક્સ ઇમેજિનેશન અને નોલેજ બંને વધારે છે.
બિલકુલ. પહેલા મવીઝ વિશે વાત કરીએ. મવીઝ જોવાના શું ફાયદા છે?
મારા મત મુજબ મુવીઝથી, આપણે ઓછા સમયમાં એક આખી પૂરી સ્ટોરી જોઈ શકીએ છીએ અને તેમાં એક્ટિંગ મ્યુઝિક અને વિઝુઅલ્સ અને ઇમોશન્સ બધું એક સાથેથે જોવાવામાં મળે છે. એટલે આપણને મજા આવે છે.
હા, ફેમિલી સાથે મૂવી જોવાનો પણ અલગ જ આનંદ હોય છે.
હમ. ચોક્કસ. કોમેડી, ઘણી વખત એક્શન અથવા એડવેન્ચર ઘણી હિસ્ટોરિકલ મૂવીઝ સાયન્સ ફિક્શન અને ઇન્સ્પિરેશનલ જેવી ઘણી કેટેગરીઝ હોય છે મુવીઝમાં. દરેક અને દરેક વ્યક્તિની પોતાની અલગ અલગ અલગ પસંદ હોય છે. તે પસંદ પ્રમાણે મૂવી જોઈ શકે છે.
હમ. સાચું કહ્યું તમે? મુવીઝમાંથી પણ ઘણું શીખવા મળે છે ને.
હા, શીખવા મળે છે ને, કેટલીક મુવીઝ આપણને ઈતિહાસ શીખવે છે. તો કેટલીક વિજ્ઞાન અને સામાજિક પ્રોબ્લેમ્સ અને એ વ્યસન વિશે ઘણું શીખવા મળે છે.
હમ. પણ મુવીઝના કેટલાક ગેરફાયદા પણ હોય છે.
હા, દરેક વસ્તુના સિક્કાના બે પહેલું હોય છે. જો કોઈ વ્યક્તિ ઘણો સમય મૂવી જોવામાં પસાર કરે છે. તો તે સ્ટડી અને બીજા કામ પર ઓછું ધ્યાન આપે છે અને તેમાં પણ અસર પડી શકે છે.
હા, બીંચ વોચિંગ પણ એક સમસ્યા બની ગઈ છે્.
હમ. ચોક્કસ. એટલે આપણે મુવીઝ જોવી જોઈએ, પણ મર્યાદિત સમય માટે જ જોવી જોઈએ.
હમ. સાચું કહ્યું તમે? હવે, આપણે બુક્સ વિશે વાત કરીએ. બુક્સ વાંચવાના શું ફાયદા છે?
બુક્સ વાંચવાના તો ખુબ જ. એટલે ઘણા બધા ફાયદા છે. કારણ કે બુક્સથી આપણને ખુબ જ ઇન્ફોર્મેશન મળે છે અને બુક્સ એમ કહી શકાય કે નોલેજનો ખજાનો. છે રીડિંગથી આપણી વોકેબ ગેલેરી વધે છે. ને લેંગ્વેજ ઇમ્પ્રુવ થાય છે. ને થિંકિંગ પાવર પણ મજબૂત બને છે, બુક વાંચવાથી.
હા, અને બુક્સ વાંચવાથી ઇમેજિનેશન પણ વધે છે.
હમ. બિલકુલ સાચું કહ્યું.. જયારે આપણે બુક વાંચીએ છીએને, જયારે આપણને દરેક સીન આપણા મગજમાં પોતાની રીતે ઊભો થાય છે, અને વિસુયુલસ કરીએ છીએ. આ ક્રિએટિવિટી વધારવામાં મદદ કરે છે અને આપણું વિચારધારા ને પણ સારી કરે છે.
હમમ એકદમ સાચું કહ્યું તમે. સ્ટુડન્ટસ માટે રીડિંગ કેટલું જરૂરી છે?
સ્ટુડન્ટસ માટે તો ખુબ જ જરૂરી છે. રીડિંગ થી કન્સન્ટ્રેશન વધે છે, મેમોરી ઇમ્પ્રુવ થાય છે. ને એક્ઝામ વખતે પણ પ્રિપેરેશન માં ખુબ જ ફાયદો થાય છે.
હા સક્સેસફુલ લોકો માં ઘણા રોજ બુક્સ વાંચવાની આદત રાખે છે.
હમમ સાચું કહ્યું તમે. રીડિંગ એક એવી આદત છે કે જે વ્યક્તિને જીવનભર સુધી ફાયદો આપે છે.
તમને શું લાગે છે ઈ બુક્સ કે પ્રિન્ટેડ બુક્સ?
આમ જોઈએ તો બંનેના ફાયદા છે. ઈ બુક્સ આપણને મોબાઈલ અથવા ટેબ્લેટમાં સરળતાથી વાંચ વાંચી શકાય છે પણ પ્રિન્ટેડ બુક્સ વાંચવાની મજા અને અનુભવ અલગ જ હોય છે. જે તમને તમે પણ અનુભવ્યું હશે.
હમમ બિલકુલ પ્રિન્ટેડ બુક વાચ વાંચતા કન્સન્ટ્રેશન પણ વધુ રહે છે.
હા પણ તેની સાથે સાથે ટેકનોલોજીના કારણે ઇલેક્ટ્રોનિક બુક્સ પણ ઘણા લોકો સુધી આસાની થી પહોંચી ગયા છે.
હા એ તો છે. આજની આ ચર્ચાથી મને સમજાયું કે મૂવીઝ અને બુક્સ બંને આપણા જીવનમાં મહત્વપૂર્ણ તો છે.
હા સાચું છે હું પણ ઈ જ માનું છું. મુવીઝ થી આપણને મનોરંજન મળે છે અને બુક્સથી આપણને જ્ઞાન અને વિચારશક્તિ ખુબ જ વધે છે.
હમમ સાચું કહ્યું તમે.
હવે હું જાણવા માંગુ છું, કે એજ્યુકેશનલ મુવીઝ કેટલી ઉપયોગી હોય છે?
એજ્યુકેશનલ મુવીઝ તો ખુબ જ ઉપયોગી છે. એજ્યુકેશનલ અને ડોક્યુમેન્ટ્રી મુવીઝથી આપણને ઈતિહાસ, વિજ્ઞાન ને આપણી પ્રકૃતિ વિશે શીખવા મળે છે અને ટેકનોલોજી અને સોશિયલ ઈસ્યુઝ વિશે પણ સરળ રીતે ઘણું જ્ઞાન મળે છે. વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન હોવાને કારણે આપણને વસ્તુ જલ્દી થી સમજાય છે અને યાદ પણ રહી જાય છે.
હલો હા. આ કેટલીક ઇન્સ્પિરેશનલ મુવીઝ પણ જીવનમાં આગળ વધવા માટે મોટિવેશન આપે છે.
હા બિલકુલ. એવા પ્રકારની મૂવીઝ આત્મવિશ્વાસ વધારે છે અને સફળતા માટે મહેનત કરવાની આપણને પ્રેરણા આપે છે.
હમમ સાચું કહ્યું તમે. હવે બુક્સ ની વાત કરીએ. કેટલા પ્રકારની બુક્સ હોય છે?
બુક્સ તો ઘણા પ્રકારની હોય છે. જેમ કે સ્ટોરી બુક્સ, નોવેલ્સ. કોઈ સક્સેસફુલ વ્યક્તિની બાયોગ્રાફીસ સાયન્સ બુખ્સ, હિસ્ટ્રી બુક્સ ઘણી સેલ્ફ હેલ્પ બુક્સ, મોટિવેશનલ બુક્સ અને દરેક પ્રકારની એજ્યુકેશનલ બુક્સ દરેક બુકમાંતી અલગ પ્રકારનું જ્ઞાન મળે છે.
હમ્મ અને બાયોગ્રાફી વાંચવાથી શું ફાયદો થાય છે?
ઘણા મહાપુરુષો અને સફળ વ્યક્તિઓના જીવન વિશે આપ અપને જાણવા મળે છે. તેમની મેહનત સંઘર્ષ અને સફળતા માટે આપનને ઘનું શીખી શકીએ છીએ.
હમ્મ ખુબ સારી વાત કઈ તમે. રીડીંગની આદત કેવી રીતે ડેવલપ કડી શકાય?
પેલા આપને રોજ પંદર થી વીસ મિનિટ વાંચવાની શરૂઆત કેરવી જોઈએ. પોતાની પસંની બુક્સ અને પસંદ કરવી અને ધીમે ધીમે રીડિંગ નો સમય આપડે વધારતો જવો જોઈએ આથી આપણને આદત પાડી શકીએ છે.
હા નાની શરૂઆત થી જ સારી આદત બની શકે.
હમ્મ ચોક્કસ રીડિંગ એક દિવસમાં આદત નથી બનતી. પણ જો રોજ આપણે પ્રેક્ટિસથી એને જીવન નો પાક બનાઈએ તો તે થઈ શકે છે.
સ્ક્રીન ટાઈમ વિશે તમારું શું કેહવું છે?
વધુ સ્ક્રીન ટાઈમથી આંખો પર અસર પડે છે. ઘણીએ વખત ઊંઘ ઓછી આવે છે અને આપડા કોન્સેન્ટ્રેશન પણ ઘણી ઘટી શકે છે. એટલે મોબાઈલ અને ટીવીનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ ને બને તેટલો ઓછો કરવો જોઇ.
હમ્મ. એટલે મુવીઝ જોવી જોઈએ પણ આખો દિવસ સ સ્ક્રીન સામે નઇ બેસ
હમ્મ બિલકુલ સાચું. કારણ કે સંકુલન ખુબ જ જરૂરી છે જીવનમાં. મનોરંજન સાથે રીડિંગ માટે પણ સમય કાઢવો જોઈએ.
હમ્મ સાચું કહ્યું તમે. સ્ટુડન્ટ્સ ના માટે શું વધુ ફાયદાકારક છે મૂવીસ કે બુક્સ?
તેમના માટે તો બંને જરૂરી છે. બુક્સ થી આપનને ઊંડું જ્ઞાન મળે છે. જ્યારે એજ્યુકેશનલ મુવીઝથી ટોપિક સરળ રીતે સમજાય છે. બંનેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ જો એવું કરવામ માં આવે તો આપણને ઘણો ફાયદો થેઈ શકે.
હમ્મ તમને શું લાગે છે લાયબ્રેરી જવાની આદત હજુ પણ જરૂરી છે?
હા હું તો એવું માનું છું કે લાબ્રેરીમાં શાંત વાતાવરણ હોય છે. ને ત્યાં વિવિધ બુક્સ વાંચવાની તક મળે છે. ને રીડિંગ્સની આદત પણ મજબૂત બને છે.
હમ્મ આ વાત મને ખુબ ગમે છે.
હમ્મ આભાર કારણ કે નોલેજ મેડવવા માટે બુક્સ જેવો સાચો મિત્રો બીજો કોઈ ના હોય શકે.
હમ્મ એ તો છે સાચું કયું તમે. જો રોજ થોડો સમય રીડિંગ કરીએ તો ખણો ફાયદો થાય ને?
હા, થાય જ ને. આપણી વોકેબ્યુલરી વધે કોમ્યુનિકેશન સારું થાય. ઇમેજિનેશન પાવર વધે ને મેમરી અને કોન્ફિડન્સ બધામાં સુધારો જોવા મળે છે.
હમ્મ. અને આજની આ ચર્ચાથી મને સમજાયું કે મુવીઝ અને બુક્સ એકબીજાના હરીફ નથી પણ બંને એકબીજાને પૂર-પૂરક છે.
હા હું પણ એજ માનું છું કે મૂવીઝથી મનોરંજન અને વિઝ્યુઅલ લર્નિંગ મળે છે. પણ જયારે બુક્સ થી ઊંડું જ્ઞાન મળે છે આપણે વિચાર શક્તિ વધે છે ને ક્રિએટિવિટી નો વિકાસ થાય છે.
હમ્મ, હવે તે હું રોજ થોડો સમય બુક્સ વાંચીશ અને માત્ર સારી અને ઉપયોગી મુવીઝ જ જોવાનો પ્રયત્ન કરીશ.
હા એ ખુબ જ સારી ટેવ કહેવાય અને બધાને એવું જ કરવું જોઈએ. હું એવું નથી કેહેતો કે આપણે મુવીઝ જોવી જ ના જોઈએ અને માત્ર બુક્સ વાંચવી જોઈએ. પણ બંનેનું સંતુલન એ ખુબ જ સારી વસ્તુ કહેવાયને જો એવું કરીએ તો આપણને જીવનમાં ઘણી સફળતાઓ મળી શકે અને ઘણી મુશ્કેલીઓનું આપણે હલ પણ કરી શકે.
હમ્મ, સાચું કહ્યું તમે. તમારી સાથે આ વિષય પર વાત કરી મને આજે ખુબ ઘણું નવું શીખવા મળ્યું.
હા મને પણ ખુબ મજા આવી. ચાલો પછી ફરી બીજા રસપ્રદ ટોપિક સાથે મળીએ.
ઓકે બાય.
હા બાય.